મલો અવાજ આવે છે તમાર સુધી
હા.
ઓકે તો આજે હું તમારી સાથે એક ટોપિક પર વાત કરવા માંગુ છું જો તમારી પાસે ટાઈમ હોય તો હા તો આજનો આપણો ટોપિક છે સમય નું મહત્વ. તો હું એના રિલેટેડ તમને થોડા ક્વેશ્ચન પૂછીશ હું કેર. તો સમયનું મહત્ત્વ શું છે?
સમય નું મહત્વ એટલે આપણા જીવનની સૌથી કિંમતી વસ્તુ કેવાય સમય.
એક વાર એ પસાર થઈ ગયો ને. તો એ સમય ગયેલો સમય પાછો આવતો નથી. બરાબર એથી દરેક વ્યક્તિ એ સમય ને સારી રીતે ઉપયોગ કરવો જોઈએ.
અચ્છા.
હમ.
તો તમારા મત મુજબ સમય કેમ કિંમતી છે.
મારા મત પ્રમાણે કવું
તો સમય
પૈસા ફરીથી કમાઈ શકાય. પણ જે સમય પાછો ગયો છે ને એ પાછો નથી આવીઈ શકતો જે વક્તિ જે વ્યક્તિ એનુંઈ મહત્વ નથી સમજતું ને તે જીવનમાં ક્યારે સફળ
અચ્છા એટલે જે એનું મૂલ્ય સમજી શકે એ સફર થઇ જાય રાઈટ. હા, તો સમય નો સારો ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ?
સમય નો સારો ઉપયોગ કરવા માટે દિવસમાં એ દિવસ દિવસમાં આયોજન મુજબ એનું સમય ન સમયમાં કામ કરવું જોઈએ. હા, કામને પેલા પૂર્ણ કરી સમયનોો સારો ઉપયોગ કરવો જોઈએ બિનજરૂરી કામો હોય એ પાછળ સમય ક્યારેય બરબાદ કરવો જોઈએ નયી.
અચ્છા. તો સમયનું આયોજન શા માટે જરૂરી છે તમારા મત મુજબ?
સમય નું આયોજન આપડે કરીએ ને તો આપણું કામ સમયસર થાય. થાઈ‌. અ અને એનાથી જીવનમાં તિસ્તા આવે. અને જે આપડે તણાવ ચાલીખ તણાવ માં રેતા હોય ને એ આપડો
અચ્છા તો અત્યાર સુધી તમે સમય બગાડવાથી શું શું નુકસાન જોયા છે, એટલે શું નુકસાન થાય સમ સમય બગાડવાથી?
સમય બગાડવાથી તો પેલા આપડા મહત્વના ક કામ હોય, એ અધુરા રહી જાય આપે જે સમયસર સમયસર જે સારી સારી તકો આવતા હોય
ગુમાઈ દઈ છેથી આપને પતા એવ થાય પછી આપણને સમય પાછો કે જે સમય જતો હોય, હ જે આપ આજન કરતા નથી, તો જો જતો સમય પાછો આવતો નથી. અચ્છા તો વિદ્યાર્થી માટે સમયનું શું મહત્ત્વ છે?
વિદ્યાર્થીઓ માટે તો સય નું ખુબ જ મહત્વ
છે, કારણ કે નિયમ છે કે જે લોકો બધું વિચારીને કરે ને તોરી અભ્યાસ આ પરીક્ષાની તૈયારીઓ નવી નવી યોજનાઓ શીખવા માટે સમય નું યોગ્ય સંચાલન જરૂરી છે, તો વિદ્યાર્થીઓને ત્યાં અગવડ પડે નહી. અચ્છા તો સમય બચાવવાની શ્રેષ્ઠ રીત શું છે?
સમય બચાવવા માટે તો દરરોજ આપડે આયોજન કરવું જોઈએ, હ હ જોઈએ અને જરૂરી કામો, ને પ્રાથમિકતા આપવી જોઈએ, કે આપણું જે મહત્વનું કામ હોય ને એ સમય પેલા એ પતાવી દેવાનું અને આ પેલી તો આ રસ્તાાગી પડે હા અને હા અને આપે સમય માં તમે બધું વિચારી રાખ્યો કે હું આજે આ સમયે આ કામ કરીશ આ સમય આ કામ કરી તો તમારું કામ બધ સળસળજ નીકળી જાય,
અચ્છા તો સમયનું સંચાલન એટલે શું? હવે
સમય નું સંચાલન એટલે સમ દરેક કામ યોગ્ય સમય અને યોગ્ય રીતે પૂરું કરવાનું, અને આ આગત વ્યક્તિને સફળ બનાવવા જવાબદાર હોય છે. એટલે સમય નું સંચાલન કરો ને તો તમારું બધું જ કામ ફટાફટ પતી જાય.
અચ્છા તો તમને શું લાગે છે, કે મોબાઈલ તમારો સમય બગાડે છે?
જો મોબાઈલમાં મોબાઈલનોો તમે બહુ ઉપયોગ કરતા હોવ તો ઘણ ઘણ સમય બગડે છે, આપડો અને સાદું ઉપયોગ કરતા હોય તમે તો તમારું કામ અભ્યાસમાં બધ બી રીતે
જરૂરી હા તમારે મોબાઈલમાં
અભ્યાસ માટેની જરૂરી માહિતી માટેનો યોગ્ય સમય તમે લેતા હો તો તમારો સમયનો સજ ઉપયોગ થાય છે એ મોબાઈલ તમારો સમય વગાડતો
રાખી એટલે જો તમે ખાલી મોબાઈલમાં ટાઈમ પાસ કરો તો એ આપણો સદપયોગ નથી.
હા એ તમારો સ એ તમારો સદુપયોગ ના કેહેવાય તમારો અભ્યાસ માટે એ નવી નવી વસ્તુઓ શીખવા માટે એ બધું કરતા હોય તો એ તમારા મોબાઈલ ન સમયનો સદ ઉપયોગ કેહવાય.
અચ્છા તો સમયનું પાલન કરવાથી શું લાભ થાય છે?
પેહલું તો સમયનું પાલન કરવાથી લોકોને વિશ્વાસ વધે અને દરેક કામ સમયસર પૂર્ણ થાય છે. તે સફળ વ્યક્તિઓને ઓળખ તે સફળ વ્યક્તિની ઓળખ પણ છે. એટલે સમય પ્રમાણે ચાલો તો તમે આગળ પણ વધો.
એટલે કે જો આપણું કામ આપણે ટાઈમ પર ના પૂરું કરીએ તો શું આપડે સફળ ના કહેવાયએ? હ. સમયની મહત્વતા સમજવાની છે કે સમય ઉપર તમે કામ કરોને તો તમારું તમને રિઝલ્ટ સારું વધારે મળે. અચ્છા એટલે આપડે આપડી છાપ બીજા સામે સારી પડે. એવું કહેવા માંગુ છું અને તમારું કામ તમે કરાવશે. તો તમને બી આમ રુચિ આવશે. અચ્છા ઓકે તો સફળતા અને સમય વચ્ચે શું સંબંધ છે? હા. સફળતા મેળવવા માટે સમય સારો ઉપયોગ કરવો ખુબ જરૂરી જે વ્યક્તિ સમય મૂલ્ય સમજે છે તે પોતાના જરૂર પહોંચે છે એટલે તો કે છે કે સમય ગયા પછી હું બધું જ ના કર. સમયસર જે તમે નિર્ણય લઓ તેજ તમારો આગળ આવે. અચ્છા તો સમયનું મહત્વ કોણ શીખવે છે આપણને?
આપડે જાતે જ.
અચ્છા બીજું કોઈ શીખવે તમને કોઈ ગાઈડ કરે એવું? હા એવું બધું ઘણા બધા આપડી આજુબાજુ ઘણું બધું એવું જોવા મળે છે અચ્છા. બરાબર. હા. તો સમય પૈસા કરતા વધુ કિંમતી કેમ છે? પૈસા પાછા તમને મળશે સમય ગયેલો પાછો નહી આવે. જે સમયમાં જે થયું ને એ બધું પાછું આવવાનું નથી. અચ્છા તો હવે આપણેે કોઈ જગ્યાએ જઈએ છે તો સમયસર પહોંચું. કેમ જરૂરી છે ત્યાં?
સમયસર પહોંચો તમારું કામ તમને આજે આજે તમને કોઈ એવું કીધું હો. કે આજે દસ વાગે અહીંયા આગળે આપડે બધા એ ભેગા થવાનું છે. હવે તમે અગયાર વાગ એટલે જાવ તો શું થાય એ લોકોનું કેટલું બધું કામ તો પતી ગયું હોય તમને તમને અધુરી માહિતી મળે તો કોને લોસ ગયો?
આપણને હા હા એ તો એ તો છે તો આડા સમયની કેવી રીતે અસર કરે છે?
આળસ તો આજે તમને આજે તમારા ધરો કે કોલેજ જવું છે બરાબર તમને એવું કે નથ જવુ, કલાક બે કલાક
જહી તો એ આળસ તમારુ વ્યવસ્થિત જતું રેય તમારું. હા.
હું તમારી
તો જતી રે.
તમારું ભણવાનું જતું રે પછી મૂડના આવે મૂડ વગર ના ફરો તમે એ આળસથી કેટલું બધું નુકસાન થાય.
હા એ તો છે તો તમના તમારા મત મુજબ સમયનો દુરપયોગ એટલે શું
દૂર ઉપયોગ એટલે જો પેલું તો તમે આજે ધરો કે ચાલો આજે મારા ભણવું નથી મોબાઈલમાં આજે આ ગેમ રમો કે તમે એક અ આજે મેસેજો કરો બેનપણીને ગપ્પા મારો કે તમે આજે ટીવી જુઓ આજે તમે તમારા ફ્યુચરનું વિચારીને તમે સમયનો સદઉપયોગ કરો ને તો બઉુ સારું એ ટાઈમમાં તમે જે કરી લીધું હોય ને કામ તો તમા તમારી લાઈફ ઉડી જાય
અચ્છા તો શું તમને લાગે છે કે દરેક વ્યક્તિને સમાન સમય મળે છે એટલે કે બધાને ચોવીસ કલાક જ મળે છે કે કોઈને પચીસ કલાક કોઈને છવ્વીસ કલાક એવું છે કોઈ જોબ કરતું હોય કોય ભણતું હોય
એ લોકો માટે સમય ઓછો હોય છે.
હા જ એ
એટલે વધારે સમય સરખો મળતો એવું નથી પણ એ ચપણીમાં શું કામ કરવું છે ને એ તમે વિચારી લો તો તમારા બધા જ સમય બધા જ કલાકો સચવાઈ જાય
અચ્છા તો સમય બચાવવા માટે શું શું કરવું જોઈએ. સમય બચાવવા માટે તો પહેડથી તમારે આયોજન કરવું પડે હ એ આજે ઉઠીને હું શું કરું હ શું કરું તો મારું કામ વેલું પતે આજે તમે વિચારેલું હશે ને કે આ સમયમાં આ સમય આ કામ કરવું છે તો તમારા સમય તમારો દુરપયોગ થશે નહીં હલો હલો ચાલે છે. બાય થય ગયા દસ મિનિટ નવ મિનિટને છવ્વીસ સેકન્ડ જ થઈ છે હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો હલો